હાલ.
હલો.
કેમ છો?
મજા મા તમે કેમ છો?
બસ મજામાં કેવું ચાલે તમારું
બસ કઈ નઈિ હમણાં સુધી બધા બહાર બેઠા તા બાજુ અમાર બાલ પડોશી છે એમના એમના પપ્પા એટલે કે દાદા દાદા છે અહિયાં આવ્યા છે એમના ગામડા ની બધી વાતો કરતા હતાા
એવું
હા
શું શું વાતો કરતા
એજ વાતો ચાલુ હતી કે ગામડાનું જીવન કેવું છે શહેરનુંું જીવન કેવું છે
હા એ પણ વાત છે બંનેમાં આમ ઘણો તફાવત જોવા મળતો હોય છે આપણને
હમ ગામડા ની વાત કરીએ તો સવાર પક્ષીઓના કરવ થી થાય શુદ્ધ હવા
હા એ તો વાત સાચી છે તમારી
હમ
હા છે ને બોલું બોલો બોલો બોલો
અને શહેરમાં તો ટ્રાફિક નું વાતાવરણ હોય આખો આખો દિવસ આખી રાત ટ્રાફિક ચાલુ હોય
હા એ તો સાચી વાત છે તમારી અને આપડે તો કેવું એમ પણ આમ કેહેવાયું છે કે ભારતનો આત્મા હોય ને એ ગામડાઓમાં વસે છે અને જ્યારે શહેરોમાં વિકાસનું પ્રતીિક હોય છે
હમ એજ તમે સાચું છેટ અને એવું નથી કે ગામડાનું જીવન વધારે સારું છે કે શહેરનુ વધારે સારું છે? બંનેના પોતપોતાના સારી સારી વાતો છે. અને જ રીતે થોડી થોડી એવી વી વાતો છે કે જેના લીધે ઓછું પડે છે એકબીજા કરતા.
હા એટલે આમ કેવું કે ગામડું અને શહેર છે. એ બંનેનું આમ આપણા જીવન જીવનમાં મહત્વનું સ્થાન છે. બંનેની જીવનશૈલી લઈ લો સુવિધાઓ લઈ લો પર્યાવરણ લઈ લો અને રહેની કરણીમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે. પણ બંનેનું આમ જોઈએ ને તો ફાયદા અને ગેરફાયદા પણ પોતાના હોય છે અલગ અલગ
હ ગામડા ની વાત કરીએ એક ઘરમાં ક્યાંક પ્રસંગ હોય સારું કે દુઃખ નો તો આખું ગામ આઈ જાય છે. એમને મદદ કરવા માટે જોડે ઉભું રહી જાય છે.
હા.
એટલે ગામડામાં મહેનત સાથ સરહકાર એવું બધું આપણને લાગણી વધારે જોવા મળે હા એકતા
હા એ આમ ઘણી વધારે ગામડામાં જોવા મળતી હોય છે.
હમ્મ અને એવી રીતે શહેરની વાત કરીએ તો અમુક લોકોને તો પોતાના પાડોશીનું શું નામ છે એ પણ ખબર નહી એટલું વ્યસ્ત જીવન હોય છે. હમ્મ. એમ સમય જ નહતો કે બાજુ વાળા ને પૂછવું કે કેવું છે તમારે?
હા એ તો વાત સાચી કીધી તમે.
હમ્મ.
હા અને ગામડામાં કેવું કે જીવન આપણું છે ને એમ શાંત સરળ અને કુદરત ની નજીક હોય છે જ્યારે શહેર જીવન આમ આધુનિક હોય ઝડપી હોય અને સુવિધા સભર હોય છે.
હા એ તો સાચું કીધું શહેરમાં સુવિધાઓ તો ઘણી મળી જાય છે.
હા.
સ્કૂલ કોલેજો મોટી મોટી બિલ્ડિંગો.
હા.
રહેવા કરવાની બધી સુવિધા સારી રીતે મળી જા
હા હા અને ગામમાં કેવું હરિયાળા ખેતરો છે શુદ્ધ હવા છે. અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ જોવા મળે મળે છે.
હમ્મ એ બાબતમાં શહેરમાં પ્રદુષણ વધારે જોવા મળે છે.
હા.
હમ્મ.
હવા પણન એટલી આમ શુદ્ધ નથી હોતી.
હા અને ટ્રાફિક ને લીધે ધ્વનિ પ્રદુષણ પણ વધી જાય.
હા અને મોટા ભાગના લોકો છે ને. ખેતી અને પશુપાલન સાથે ગામડામાં જોડાયેલા હોય છે.
હમ્મ ભારત એક ખેતી પ્રધાન દેશ છે.
હા અને ગામના લોકો છે. કેને એકબીજા સાથે પ્રેમ છે સહકાર છે અને ભાઈચારા થી હોય છે.
હમ હજુ હમણાં છે એ દાદા કેતા તા કે અમારા ઘરે કઈક મસ્ત વાનગી બને તમારા આજુબાજુના બધા ઘર માં થોડું થોડું જાય અને એ લોકો બનાવે તો અહીિયાં આપવા આવે
હા એ તો અ ઘણું મેં પણ જોયું છે કે ખાવાની આપલે થતી હોય અમારે પણ અમારા નાનાના ઘરે અમે જતા ત્યારે અમારા બાજુમાં કેું કુટુંબ ના એક આંટી રહેતા હતા તો એમને કેવું અમુક વાર એમના ઘરે એવું શાક બનાયું હોય ને કે જે એમને ભાવતું ના હોય અને એ શાક છે ને અમારા ઘર માં કોકને ભાવતું હોય તો એ શું કરે કે થોડું શાક લઈને આવે અને અમારા ઘરેથી પાછું એમનું ભાવતું શાક લઈ જાય એટલે આમ ખાવાની આપણે ગામડામાં વધારે જોવા મળતી હોય
હા તમે કીધું એ તો અમારા ઘરમાં બી જોવા મળે છે ગામડે ખાવાની આપડે થાયએ
હા અને જીવનનો ખર્ચ પણ આમ શહેરની તુલનામાં તો ઓછો થાય છે ગામડામાં
હમ
હા
આમ ખર્ચો છો અને જીવન જેૈલ બી એકદમ શાંત કયું ભાગદોડ નહી ખેતી કામ કરવાનું ગામડામાં રેવાનું
હા અને શહેરમાં તો કેવું હોય કે મોંઘવારી એટલી બધી આમ વધી ગય હોય છે ને કે તમારો ખર્ચ જ વધ વધી જતો હોય છે તમારી આવક કરતા
હમ એ તો છે
હા
વીજળીનું બિલ પાણી નું બિલ શહેરમાં તો પેટ્રલ
હા અને ગામડામાં આપણેે એટલું કેવું એવું બધું સામનો કરવો પડતો ની હોતો
હમ
અને પણ આપણેે આમ જોવા જઈએ ને તો ગામડામાં પણ અમુક વાર કેટલીક સમસ્યાઓ ઉ ઊભી થાય જેમ કે શાળાઓને લઈને હોસ્પિટલોને લઈને રોજ રોજગારીને લઈને અને આધુનિક સુવિધાઓ લઈને તો એનો ઘણો આમ જોવા મળતો હોય છે
હા અને આ અમુક કારણોથી પછી ગામડાના લોકોને શહેરમાં શિફ્ટ થવું પડે આ બધી જરૂરિયાતોને લીધે
હા કેમ કે આમ શહેરમાં સારી શાળાઓ કોલેજો હોસ્પિટલો ઉદ્યોગો લઈ લો બેંક લઈ લો અને પરિવહનની પન આમ સારી વ્યવસ્થા હોય છે
હમ એટલે બધી સુવિધાઓ શહેરમાં હોય
હા અને રોજગારીની તકો પણ આમ ઘણું વધારે જોવા મળતી હોય છે
તો
હા
અને હમ
અ ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓને કારણે આમ લોકોનું જીવન પન આમ શહેરમાં વધુ સરળ બનતું હોય છે
હા એ તો છે
હા.
એવી રીતે પણ ગામડામાં પણ ભલે આધુ આ બધી આધુનિકતાઓની કમી હોય પણ એમને શાંતિપૂર્વક જીવન તો જીવે છે. એમની જીવન એમની સંસ્ કૃતિ એમની જીવનશૈલી બધું શહેર થી અલગ અલગ જ પડે.
હા અને એની તુલનામાં ગામની તુલનામાં તો શહેરમાં પણ તમે જુઓ ને ટા ટ્રાફિક છે. પ્રદૂષણ છે ભીડ છે અવાજ અને વધતા જીવન ખર્ચ એવી સમસ્યાઓ પણ આપણેે સામનો કરવો પડતો હોય છે.
હમ્મ અને હમણાં તમે કીધું એમ મોંઘવારી.
હા અને પાછું વ્યસ્ત જીવન શૈલી ના કારણે લોકો પાસે આમ પરિવાર માટે ઓછો સમય રેય છે.
હમ્મ.
હા.
એ બી છે તો.
હા.
અને હમણાં દાદા તો વાત કરતા હતા કે અમે તો બધું કામ પતાય ને રોજ સાંજ રાત્રે બધા ઘરની બાર આંગણામાં બધા ખા ખાટલો ને બધા ગોળકુંડારો કરીને બેસી અને વાતો કરીએ બધી.
હા એક મજા આવે એવી બાબત છે ગામડામાં
હમ્મ અને એવું બી કેતા હતા કે કોઈ પણ ટાઈમ ટાઈમેિંગ કોઈ માણસ ગામ નુ હોય કે બહાર નુ મહેમાન હોય ઘરે આવે એટલે તરત ચા બની ચા બનાવવાની હોય પછી બપોરના બે હોય કે રાતના દસ હોય.
હા એ તો ખાસિયત છે ગામડા ની. કે તમે રાતે બે વાગે પણ જાઓ યા તો લેટ જાવ તો પણ આમ તમને આવકારો તો એટલો આમ સારી રીતે આપશે ને.
હા.
તમે જાણે આમ એમના ઘરના દીકરા હોવ ને એવી રીતે.
હમ ઘરના સભ્ય જેવી રીતે જ આપણને ચેટ કરે.
હા અને શહેરમાં તો કેવું કે એવી રીતે આવકારો આપવામાં આવતો નહી હોતો. એ તું આવો કેમ છો બેસો બસ. અને અમુક વાર તો મોડું પણ બગાડતા હોય છે કે મારી ઊંઘ બગાડીને એવું.
હા હા આ કઈ આવવાનું ટાઈમ છે આવી રીતે વાત થઈ
હા અને પેલું કેવું કે કે કેવાય ને ફોન કરીને કેવાય ને કે આવાના હત હતા એમ હા.
લોકો તો ઘરના બાયણા બંધ રાખેને લખેલો એક કૂતરાથી સાવધાન.
હા.
ત્યાં સુધી નુ.
હા અને ત્યાં કૂતરું બાજુ હોય તો નહી આજ.
હમ્મ એ એનું ઊંધુ ગામડામાં એવું લખ લખેલું હોય શું સ્વાગત કાતો ભલે પધાર્યા.
હા વેલકમ તમે જુઓ ને તો ઘર ઘરે એક કોમન તો વસ્તુ મળી જ જાય કે વેલકમ લખેલું હોય.
હમ્મ એ તો મળી જ જાય.
હા એટલે એમ કહીએ ને તો ગામડું છે કે શહેર છે બંનેનું પોતાનું આ આગવું મહત્વ છે.
હમ્મ-હમ્મ.
હા.
પેલું કેવાય ને બંને એકબીજાના પૂરક સમાન છે. ના કોઈ ઓછું ના કોઈ વધારે.
હા એ તો આમ સારો શબ્દ વાપર્યો તમે.
હમ્મ તમને કયું જીવન ગમે બંને માંથી.
મારા મતે તો બંને સમાન જ છે કેમકે બંનેના ફાયદા અને ગેરફાયદા આમ અલગ અલગ છે.
હમ એ તો સાચું.
હા એટલે બંનેને આમ સમાન જ દરજ્જો મેં તો આપું છું.
હમ્મ-હમ્મ સારું-સારું.
સારું-સારું ચલો.
આવું પછી ક્યારે ગામડે જઈએ જોડે જોડે.
હા હા વાંધો નહી શ્યોર ચોક્કસ આવીશ.
હા આવજો.
હા-હા-હા.
હા.